ઉપાડ્યો ને બસ.
હા હેપી હેપી. બોલો કહીથી બોલો છો તમે?
કુછ ભી.
હા તો ટાઈમ ગમે તેવી તો વાત તો કરવી જ પડશે ને કઈથી બોલો છો?
મારા ઘરેથી. બોલો.
જમી લીધું?
ના બાકી છે હજી તો હું તમને કેમ કહું?
અલેે. એ જમવાનું નહી સેતા કોઈ નહીં ચલો. તમે ખઈ જમવાની વેરાઈટીનું નેમ જે શેર કરતા તો જમવાનું તમે શું શેર કરો કોઈને?
હે લાલચી માણસ.
હું લાલચી માણસ હું
મારી ગર્લફ્રેન્ડ મારી જીએફ જાણશે ને કે આટલી બધી મેં કોઈ ગર્લ જોડે વાત કરી.
તે વાંધો નહી ના કરો તો મારા ટાસ્ક. એ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે.
એ તમે હજુ હજુ હજુ વાંધો નહી હજુ અરે હજુ વાંધો નહી તમે. ખાલી કમ્પ્લેટ કઈને સબમિટ તો કરો એ. ફરી બીજા પાંચ ના આઈ જાય તો મન કેજો તા પછી. હા એવા હજુ તો વીસ ત્રીસ લગીને આવશે જો તમે શાંત.
ચોયને આવતા વાંધો નઈ મારું હસબેન્ડ નું થશે પછી એમના લમણા લઈશ.
હા એટલે હા એટલે પછી અમન તો એ કાઢી જ નાખશું તમારા પતિ જસે એટલે તમારું કામ એટલે એમને.
તો તમારું બચેત તો તમે મને ફોન કરજો.
એટલે હું તો જો મારું તો આઈથિંક મને ક્યા આઈડિયા છે ને તમ જો બીજું કોક રેન્ડમ વાત કરશે ને તો જ મારાથી ટાસ્ક પુરા થશે બાકી આભાર વાળા તો કોઈ દિવસ પૂરા નહીં થવાના મારા.
પણ તમારે તો પણ તમારે તો તમાર ગલફ્રેન્ડ યાર. તમને બોલે નહી?
અરે વાત હું શું કેવા માંગુ તમે સમજો પછી તમે બોલો હ યાર. એટલે એવું નહી કેતો એમ.
હા પાંચ મિનિટ વાત કરી શકું.
હજુ એમને ખબર જ નહી કે આ મેં ચાલુ કર્યું છે એટલા માટે એમને ખ કઉં પછી કોઈ પ્રોબ્લમ જ નહીં. હજી મેં એમને કીધું જ નહી કારણ કે હજુ મે એક વીકથી વીક ન કેવાય કાલ સવા કાલ રાત્રે વાત થઈતી પછી તમારો કોલ થ પછી વાત થઈતી એ પણ ઝઘડો જ ચાલતો તો એટલે શું થાવાનું. ઝઘડામાં તો જે થતું હો એ જ થાવાનું ઝઘડો જ કંટીન્યુ હતો અમારો આમ ને તેમ ફલાણું ને ના એવું કોઈ દિવસ તો કોઈ આજ સુધી મેં કોઈ ગલ ને ગાળો નથી બોલી કારણ કે હું છે ને તમને નય આઈડિયા મેં તમને કઈ થી આડિયા હોવાનો તમે હજુ માર જોડે ટાઈમ સ્પેન્ડ નઈ કઇરુ વધારે એટલે. પણ મને છે ને નાની હા-હા બોલો મને નાની ઢીંગલીઓ આવે ને નાની જલ નાની છોકરીઓ મને બો પસંદ. બઉ એટલે બઉ હદ પાર વગર ની એમ.
ઓહ.
. એટલે પછી વિચાર લેજો પછી હું કઈ ગલને કેવી રીતના ડિસ રિસ્પેક્ટ કરું એમ કો મને. એટલા માટે મને છે ને એટલે હું મને કોઈ એક ગલને તેવું થતું જ નહી કે આને હર્ટ કરું કામ કરું એટલે આને જેવી એ તો પછી મારી છે એ છોકરી તો પછી વિચાર લેજો. જો તમે હા એટલે ઝઘડો થાય યાર બધા વચ્ચે ઝગડો થાય તમારે બી થતો હશે, તમાર ટેમ્પરરી થતો હશે અમાર થાય અમાર કેવો ઝઘડો થાય ખબર અમાર તો ભલે અમે એક સાથે નય પણ ઝઘડો તો જોય. જયારે જઝડો થાય ત્યારે ભેગા થઇ જાય. જયારે જઝડો થાય ત્યારે ભેગા થઇ. પહી પાછું કંટીન્યુ એ પેચપ. થય જાય. પણ ઝઘડો થાય એટલે બ્રેક ઝઘડો થાય એટલે બ્રેક અપ.
બરોબર-બરોબર. ગાંધીનગર થી વાત કરું છુ. કંઈ ની કંઈ ની. કશું નઈ. . એમ મગજની માપ કશે બોલો.
શબ્દ ની બોલવાનું મને આવું ખોટું કે ગંદું-ગંદું ની બોલવાનું.
યાર બોલો.
અરે એવું કય નઈ બાર આવતા રિયા સુ તમે તમે.
હોવે.
અરે કઈ નય અંદર બેઠા અમે તો એમય મને ખાલી ડિસ્ટર્બ થાય છે એટલા માટે મને આવું કોઈ બોલ-બોલ કરે ને ચાલુ ફોને તો મને નઈ પસંદ. હા આ બાર આટા સાધન વારા હેરાન કરે જોને. .
હવે શું કરું?
અરે કઈ નઈ છોડોને, ચલાઈ લિયે મારે ખાલી ટાસ પૂરા થાય એટલે બીજું કય નઈ શું કરો છો? વા નય આવે તમે એવું જ કરો છો સાાંતી રાખો હ.
ઓહો, એવું?
હા તો.
બોલો એક વાત કવ છું મય મને છે ને કોઈ છોકરો એક બે વધારે અમ બઉ વાત કર એવી ટેવ નય હે. એનું કારણ કંવ એનું-એનું કારણ કંવ કે હું કોઈ છોકરો જોડે વધારે વાત કરું ને એટલે મારો પહેલેથી સ્વભાવ જ છે મન બો હસવા જોઈએ એમ મનોહ એમ ક કોઈ સિરયલ કુક-કુક ના-ના-ના કોક સિરિયસ વાત , તો એમ મન હસું આય જાય કોઈ પણ સિરિયસ એટલે મીન્સ કે મન હસવા જોઈએ બધા.
કોઈ નઈ હસવાનું કોઈ નઈ હું નય ખોટું લગાડું તમે હસ.
જો ખબર છે એવું નય એવું નય કોઈ છોકરા જોડે વધારે વાત કરે ને તો એના કઈક મનમાં ઊંંધું થઈ જાય અન પછી એમને હા અને એને લાગણી બંન.
હા-હા-હા તો તમે-તમે ઇન્ફોર્મ કરવું તમારી જરૂરી છે યાર.
હા. એક-એક વાત કંવ મને છે ને પછી એમ અમુક માણસ બોલે ને એવું તો મગજને ઉતરી જાય ને એમ મારા. અત્યારે મારે એવું જ થયું તું, એવું થયું ને એવું થયું જ છે. પણ હું એને બદલી નહી શકું એટલે મારા લવ મેરેજ. પણ પછી બધી ઘરે વાત થઈ ને પછી મારા હસબેન્ડ નો ઋતબો કઈક ચેન્જ થઈ ગયો. બોલવાનું, આ તે. બધી હા, એટલે ઘરે બધે એટલે. કે ઘરે એવું ખબર પડી ગઈ આમ મેરેજ કરવાના છે પછી તો શું યાર આપડી જ છે ને. ક્યાં જવાનું છે. મેં નહી કહી દીધી એ બહૂ હવામાં નહિ રેવાનું. એકલાય રહેતા આવડ, એકલા કરતાય આવડે. એવું અમારે બહ ઝઘડો થઈ ગેલો એ વાત પર એટલે ભરી કેવું કે અત્યારે સંબંધ તો ખરો પણ પેલું આમ મગજ વસ્તુ ના જાય આપડા
ખબર પડી
થેક યુ કેવા માટે, મારે ભી હવે છે ને જોકે હું કોઈને હેરાન તો નહી કરતો એમને ક બી નહી કરતો પણ આ ઝઘડો થાય ત્યારે થોડો હેરાન કરી લઉ, હવે જો એ બી નહી કરવા જ દિવ
ના કરાય, હ ના કરાય જો એક વાત તો ગમે તે છો છોકરીમા રડી ને મગજ માંથી એક વાર માણસ નીકળી જાય ને પછી તમે એટલું કરો ને તો તમારી જે પહેલા જ હોય, જેટલી કેર કરતી હોય, જેટલો પ્રેમ કરતી હોયને એમ કે મીન્સકે પ્રેમ તો હોય પણ પછી એમ પેલું વસ્તુ આઈ જાય.
આ પેલા એ આ પેલા એ જે વાત હા એ વાત. સાચી તમારી મને આઈડિયા ગયો પેલા એ જેવી વાત થઈ તમે આઈ થિક ચા પિલો છો એમ‌ કવ પછી. તમને કઈ વાત કેવી વાત, ચા પિધા ને તમે ચા. ચા ટી.
તેર વરસ થઈ ગયા તેર થી, હા તેર વરસ જેવું થઈ ગયું.
પીવાનું ચાલુ કરે.
ચા પીતી જ નહી.
સેમ તમે છોડ દીધી, હું તો પહેલેથી જ નહી પીતો‌.
હા છોડી દિધી મીન્સ કે નાના હોય ત્યારે મમ્મી પપ્પા થોડુંક થોડુક ચા એવું પીવડાવતા હોય. તો પછી જ્યાંથી એમ સમજ આઇ ને ત્યારથી છોડી, દીધી એમીન્સ તો હ ત્રણ ચાર વરસની હશે
હુ, તો ચા જ નહી. પિ, હું તો ચા જ નહી પણ જો આ આ વાત તમે જે બી પીતા હોય દૂધ પીતા હોય, કોફી પીતા એક ના હુ, તો ગેલી ન દોસ નીચ બના દઈ એમ, ઘેર બધું વાત આ તો વાત છે, પણ આ તો એન જેવી વાત થઈ. ઠડી ચા પીવાનું, કોઈ દિવસ ઠંડી ઠડી ચા ને ઠડી ચા હોય, ને એને ગરમ કરીને પીવો ને એ મજા ના આવે ખરી
અને સુધારેલા સંબંધ ફરી, એ કરવાના
પેલા જેવી, મજા જ ના આવે, પેલા જેવી મજા જ ના આવે, ચા માં કોઈ દિવસ તમે દૂધ હોય, તમે દૂધ તું તો પીતા હશો ને?
હા, હા એટલે કોઈક ટાઈમ તો બધું પી લઉં છુ, ચા સિવાય કોઈક દિવસ તો બધું પી લઉ. પણ કોક, દિવસે ચા ના પીવ ખાલી
ડ્રિંક ભી કરો છો?
ચા
એ એમાં શેર, જાય છે. જ એમ કવ છૂ
અતવ, થોડુ એ આઈ ને એવું થોડું શીખવાડવાનુ
અ શીખવાડ હુ, તો કઉ ગારુ શીખવાડો, આ લોકોને ગ્યા, બોલવાનું એટલે
મ્ હથુ ફાડી જાય, ને એવી ગારો બોલો બધા ન
પણ એ શીખાડવાનું નથી, એટલે
હમ્મ
એનો મીન્સ, કે મને આઈડિયા આ કે તમે ટ્રીક બી કરો છો. ના તો કહેતા જ નહી હવે, તમે થોડી વાત છે, નહી. એ તમે રેવા દો બધી વાતો, તમારી
પતી જ વાત છે, એટલે હુ એક વાર કહી દઉને ક્યાં વસ્તુ ખોટી છે, તો સમજી નહ એનું કે વસ્તુ સાચી હોય.
હા, એવું નહ સમજવાનું કે વાત ખોટી જ હોય એવુ
હજજ, ના ના જે ડ્રિંક કરતો નને જે આડુ હોય. અને એમાં મારામ, તો ચાર હાડકા પરરાણી છે. એ જો નીકળી જાય, તો હ, આ તમા મા દે જો જોડી દે ચારે, જ હાડકાશે, પરવણે ના, આમ તો ચાર નહી
અને આ સાડા અગિયાર થઈ, ગયા. જેમ બનાવાનું છે. ચલો હા, તો મમ્મી ઘરે નથી મમ્મી જોબ છે. તો શું કરીશુ બેલી હુ જ બનાવું છુ, હમ્મ અત્ય્યારે, તો હુ જોવં છુ. બધી, બનાવાની ઈચ્છા છે. જેમ મામી અને રોટલી એક મિનિટ ચાલુ રાખો હુ ફ્રેશ થઇ, જાઉ મોડુ, મોડુ ફ્રેશ બનાવુ ચાલુ રાો ખાલી હ, ઓકે રાખો છો ને કે પછી કરો છો.
ના ના ચાલુ રાખો, ચાલુ રાખો તે અત્યારે સોશિયલ મીડિયા અને ચંદાપાટી વિશે કઈ, જાણ તય સાંભળી બ તમને, બીજી કોઈ સમસ્યા છે. સરા, વિસ્તારમાં રસ્તા ખીજડી, પાણી એ તમને સમસ્યા હોય.
લોકસભા ની એવા લડાઈ લડવા
પેલા ધાયક વિક્રમ ઠાગોર ભાજપમાં જોડાયા. તમે કોને વોટ આપશો.
ઓકે થેક યુ સર તમે તમારો સમય મને આપયો. હમમ. કઈ નહી કઈ નહી બોલો.
કાર નો હું જ બૂલબોલ કરું છું ગોડીયા ની જેમ
એવું અત્યારે ખબર પડી.
એટલે તમે ઇન્ડાયરેક્ટલી એવું કહેવા માંગો છો કે હું ગોડી એમ
એટલે તમે વાતો કરો છો મારી જોડે હે
હમમ સમથિંગ દસ મિનિટ જેવું થઇ ગયું છે. જો અગિયાર ને આડત્રીસે કટ કરીને ફરી કરવું હોય તો
એ હ તો ટાઈમ જ ની જોતો એક મિનિટ સોરી હમમ
હમમ કટ કરીને પાછો કર.